હલો
હા, બોલો શું કરો છો.
કોઈ, નહી. તમે શું કરો તમારો નહી આવતો
હે
અવાજ, ઓવળો આવે છે. હવે, આવ્યો તમારો આવ્યો
હ આયુ શું કરો
કોઈ નહી, બેઠા.
એ મંજ ન ઉઠ્યા ચા પીતી
ના હવે પીવાની છે.
તમે લકને
હવે, મેલવી એ
એવું હે શું, કરે કાચીની ગાયત્રી પણ શું કરે
કોઈ નહી, આવે મારે ત્યાં ટીવી જોવે રા
છુ, કમ કરતા
અી બ્લાઉજ કટિંગ કરતા
ફાઈજુ
હ ભાઈ ગ હોય
એમ હાથે, કટિંગ કર કે ડાયરેક્ટ પેલા ઉપર મેલી
હાથે કટિંગ કરને ફર્મ માં જોઈ જઈને એવું બધુ
ઓ હ કોનનું કટિંગ કર્યુ
હા મમ્મીનું
હ પહેલી વાર કરું કેમ કરેલું હોય એકી દોનું.
હમ્મ એક વાર કર્યું તું હવે બીજી વાર
કે ગાયત્રી બોલને એવી રીતના અલગ અલગ માપ થી વેતરવાનું તો તમને હારું ફાવશે
હોય તો હવે બધાને માપ લે લઈને હઓ ફાઈ જાય ઈ હવે મિધર જીવ છે
ઓ સારું સારું તાર તમે માલસામાન ક્યાંથી લાવો હો.
માલસામાન થરાતી
તરાતી હઓ હારુ હારુ. ચા બનાવે ટવકો પાડો ને ચા પીવા
હારુ, હવે એ ઉભું પાડે હમડે
હ હ અક્ષુ આયોઈ હ
નાખ શું નહી, આ નીચું આવયો હતો
નિશુ, નમે ગીત વાલ નવા તો ફોન કર તે ફોન કરે્યો
હ, અમી વળી આવે નવરત આવે ચા પીવાનું હોય.
હ, મારે હવે ચા બનાવી હે પછી ચા પીશુ તર મગફળી ભાઈ
હો, ભાઈ તમારે ભાઈ
ઓ ભાઈ હ, જે આજ પેરવાજ આવી થોડીક પેરી
ન્યૂ
તૈણ કટ પહેરને તણ કટ બીજો પહેર્યો પહેરવાને ચાલુ જ છે ચુકોન કોમ કાજ બધું.
વીર ખિતરમાં પેરી
હા. પાટણ જઈને આયા.
હઓ જઈન આયા.
હમ્મ ચાર આય જાય.
બે દિવસથી આયા
એવો એમ બધુ શીખી ગયા.
હઓ શીખી ગયા.
મેં માર ભાઈને હાલ જ ફોન કર્યો હતો
એમ.
એની જોડી વાત કરી હવે કેટલા તમને ફોન કરું
હોવે
તેમ
હારુ.
અમે કાલ છોભનાની જયા તો અ સિક્કાકોની આવેલા હતા અમારા બાલવાથી
હોવે.
અહીંયા જયો અહિયાં પછી એમને ફોટા પાડ્યા
હમ્મ.
અઈ અને પઈ જો માસી આલે પૈસા. રસીકાકાન ઈઅન આલ્યા અમ અમે ઈઅન આપ્યા ઈઅને અમન આલ્યા.
હમ્મ તમે ચયાં કાલ ગયા તા?
પદન છ વાગે, છ નહી હાડા છ ગયા તા કોણ.
નો હોય.
ઓહ કાલ, બાર્ય મેમન આયલા તો કાલે-કાલે જ ને પછી વળી હોજ નહી, હતી ને જ વાત તો થઈ ગયુ, પણ કોણ
હમ્મ શું કરો બીજું રેડી
હોવ રેડી. તમાર રેડી હે
ઓય અવાજ નહી, આવતો ન્યાં પોકશે નહી. અવાજ પોકે.
શી ખબર પોગશે થોડું
તારે તો હુ, ધાબા ઉપર આવી કે દવાજ આવે.
હો, ઈ તો પોપ સે
હા ગાયત્રી બુને બધું ફાયુ ગયું સીબાનું.
હોવ બધું ફાઇ
ડિમ્પલ બુને?
ઈય વળી હવે બેહી ગઈ સીબા.
હા. તો તમે કેટલું ભણ્યા?
અમે બાર ભણ્યા.
બાર તો આગળ ભણવું નતું?
નાન ભણવું તું પણ ના પાડી.
એવું હતું એમ આગળ થી જ ના પાડી કે તારા પપ્પા એ ના પાડી?
પપ્પા એ મમ્મી પપ્પા એ ના પાડી.
હા.
કશા, તેને સીવાનું શીખી જાવ સીવણ આવડે, એટલે બધું જ જણ આવડે, એવુંજ રાખવાનુ
હો, એ તો એવુ જ
હા ચ તમે, ચે ફરવા જયેલાં તા હમણા
ના મે હમણે નહી, ગઈ તી. તમે ગયા તા
પણ તોય, બીજો જેક જેઓ હોય તો સ્થળ બીજું જોવા લાયક. યાદ કરો. એના વિશે ક કહો, તો ખબર પડે અમણે
ફરવા દોડી વચ્ચમાં રાણકીવાવ ગયા, તા.
હા. કેવું છે, રાણકી વાવ?
રાણકી વાવ સારુ, વળી જોવાનું હારું બગીચો હારુ બેહવાનુ
હા, એ અંદર રાણી ની વાવ છે, મોટી બધી હશે
હો અંદર મોટી
જોવા લાયક સ્થળ હારુ છે, ફરવાલાયક, બેહવાલાયક મજા આવે યા
મજા આવે બેસેવ હારુ છે.
હા, આમે એક બેદાના હુ, એ જયેલી છુ, હુ.
આપડી ત્યાં સમૂહ લગ્ન ત્યા જ થઈ પેલા થાતા પણ હવે, નહી થાતા
નઈ
પેલા થા, તશે મુ લગ નહીય
હ
હવે, તો બીજે બીજે થાય
હો, પેલા એ થતા હવે બીજી જગ્યાએ થાય
હમ્મ હ, ચ આપીરોવાપરો
હ, બી
કે મેલ
અ ભાઈ મેલે હવે
એવ એમ અમાર, તો ભાઈ કો મેલસીી ન અવાજ મલવાનો હ, કે
હ હ
એટલે હાલના પાડી, કે હાલ ના કડી ક પમાંક્ટર બાનુંને, સેડવા
હ, હજઓમે ત્રણ છે વાજ છે. તા પડેલો
અહંત આપ પડે પ સાર વાટવા જવાનુ કોમ કરવાનુ
હ, અમારે એવું બીધુ
હલા ત પેલા છો, પણ તો
પેલા કુવા અમારા ગામમાં બ પાઈ આ કુલી પણ વા
પછી તો ચય નહી, આ ખુલી જ ને ખાલી બસ બંધ કરી દીધુ
હુ, વા કોલી પાઈ બંધ કરી દીધુ
ગાયત્રીબન
વળી એકથી આઠ, તોરણ ગમ્મ ભણ્યા ન આ કુલીબેદ
ડીમ પારવન
પિમ્પલગુની એક થી આઠ ધોરણ વડી ગામ મા વળી આઠ નવ થી બાર વડે આકુલી નવે કોલેજ જવાનુ
વિદ્યા, બણ
એ બડી એત્યાત બણી ગામ, માને આકુલી બવારો પણ હોય, ને હવેવાળડી રતનપુરાઓ અગયર સાયન્સ લધ
પલીિવન
પછ બે ના હાલ આઠમું ભણે છે, ગામમા
ગ તનવી બેીન
તો ન બેન, પાંચમ મણે
આવા નિશ હોય, ભણવા આવયા છેને
હવેાઈ
પેલા બાલવા પણ, તો પછી પાટણ અને હવે, આપડા ગામમા આવ કુંમારવામા
હમ, ત આનજ અગઓ ભલી લેની
હા, આપડે ભણવાનું સારું છેને, એટલે
હ, ગામમાં ભણવાનું સારુ
હમ, સારું છેને. તેમા
હમ
બોલો હવે કોઈ બીજું કેવાનુ
કોઈ, નઈ ઘરે બધા મજા
હઉ, બધા મજા આશે જો કાચી ને ઊંજા દ હસી દેખાય છે.
ઓ દેખાય છે.
અ કાકા મજય હોયથી, વાપણી રા ગયા અક્ષ દેખે, અક્ષી શું કરે છેિખર
ખબરખ છુ, ન દેખાલા
નિચુ હસી, કેરી ખાતા ત કોન હમ તાપાઈ હજ બારે મે છે, ઓગણ સી હે અમારોબા તો સી પણ તો હાલલે આપડા દેખે મને તો એકલા હા રોબા ઘણાય સીઓ કેરી ખાવીાવતો ર હજુ
હ, હ શડ ખજી ખાવા
ચાર, પોચ તો સીજક
હમ એવું
કેસર, કેરી, કાપુસ ને અને પેલા અથાણા નો, હતો તો ક બાજુ પર હમણાં પર કોન એરા, તો અથાણું નહીં બનાવી રાખ વ પડે પણ વાળ બનવાની હતી, એટલે કાઢી નાશે
સાર એટલે તો બીજે વાય દીવા હત ને
બીજે, હવે વાપશે હળ હળ આ વરસાદ અમાર હાથ, થાય બધું થાયને કશું થાય એમ
પણ બીજી જગ્યા, એ આવે ને તો એક ને એક એવો થાય જના
થાય જ નહી, જેવું જઈજ એવું જ ઈજ
હમ
તાર આ આપુસ આપડે સે ઈ જો કે કેરીઓ ઘણી પેલી થઈશ
એતો ઓલે તમારે ચડીને હતુ આપસ જેવો જ હતુ, ને ચ કેરી એવી આવતી, હતી.
અડતોો અબો જતો હોય અડધો સે બે વારમા કેઈ જાય, હાવ કેવુ કદ
ઉકી જાય હવે કે રોબ છે. ઓ
ઓ હા, કેવુ આ તો કાચીની મળવા જ
હોવે હ
કાકરજી
નહીં
ઘરે હતી દી કવાય કે હું મળવા જઉં છું કીધું આવ જો કશો ત નહી
એવું ચ ચાડેમ હું તો ખરે નથી ખબર નહી કો
તો તા તા
હમ એવું
હમ બાથરૂમો જાતે તને તારે બુ ન ફોન કરો સમાચાર લેવા શીખો ને હવે પણ હવે મોડા વાત
અમારી વેલા આવ તો અમ લીધ
હા, અ એની વાત કરી હતી કેતા હતા કે મેં હબુને ફોન કર્યો હતો એમ કેતા કોણ
હોય આજકાાલ કર્યો તો, બને કોઈ હ નતું આવ્યું આજ હવે જોશે
અ હવે કોક વાતો કાઢશે એટલે વળી વાતો કરશે આવી રીતના હું તો કોઈ જ ફોન નહી કરતો પણ આવી રીતના ફોન કરશે
હળ જાય પછી
હવ હેડી જાય બીજી શાંતિ એેન બસ શાંતિ
એમ, સારું તજા બનાવીયો ને પીરો હોવે.
હવે પી રહ્યા‌. ઓ થોડીક વાર હે. વડી કોણ
આવું અમારે હવે પીવાની વારે થોડીક
હ આ પતવાની થોડીક જ વાર હે.
હું.
હ પી કેતા કે પતે પતે કતા કેતા પતિ જ કે દી પોતે
હોય એ તો ખબરય ના પડે એની વાત તો હાથી ગાંડો.
હ એટલે હે જીધે હાલ આપડેને થોડીક શરમ આવે કેયને જોડે ને જોડે શું વાત કરે એવી રીત ના થાય બસ વોધો તો ના આવે.
હમ્મ અ.
ગમે ગમે વાતો કાંઠે જ મા પપ્પા ને થઈને વાર્તાઓ વાર્તાઓ કઈ એવી રીતના.
હોય આપડે એ રીતને સોપળ લે.